હલો.
હો, કેમ
બસ. મજામાં તમે કેમ છો.
હ બસ હું પણ મજામાં છુ. ઘણા સમય થી તમારો ફોન પણ નહી લાગતો. તો તમારો ફોન બગડી ગયો તો શું કે નંબર ચેન્જ કર્યા
ફોન જ ચેન્જ કરેલો હતો એટલા માટે નંબર સેવ કરેલા ને બધું નહી હતું.
અચ્છા, અચ્છા, એવું થયું એટલે જ હું કઉ છું. કે ક્યાં જતા રહ્યા ફોન પણ નથી લાગતો અને એમનો ફોન પણ નથી આવતો અને એટલે મને લાગ્યું જ. કે કંઈક તો ગડબડ થઈ હશે તો નવો ફોન લીધો કઈ કંપની નો લીધો તમે.
નવો લીધો રિયલમી નો.
અરે વાહ એના તો કેમેરા પણ કેટલા સરસ આવે છે. નહી બેટરી પણ લાંબી... સમય સુધી ચાલતી હશે હં. મે. પણ શ હમણાં, સેમસંગ નો નવો ફોન લીધો કારણ કે જોને આજકાલ તો મોબાઈલ વગર તો કઈ કામ જ નથી થતું ને ફોન હોય મેસેજ જો ઓનલાઈન પેમેન્ટ બધું જ આપ આપડ મોબાઈલ ફીટ થઈ જાય છે એટલે ફોન તો જુએ.
એ વાત સાચી કરી ર પેલા તો ક્યાં એટલા બધા ધા મોબાઈલ હતા અને બી પેલા નાના નાના મોબાઈલ આવતા.
. સાચું કીધું તમે પેલા તો નાના નાના કામ માટે પણ છે ને એટ બેંક જતા હતા અ કે જવું પડ હવે તો યુપીઆઈ દ્વારા ઘર બેઠા જ પૈસા મોકલી શકાય અને બેંક નું કામ પણ ખોલતી થઈ જાય.
હા એટલે મોબાઈલ ફોન આપણે ઘણી બધી રીતે તે ઉપયોગમાં આવી શકે છે જેમ કે મોબાઈલ ફોન થી આપણે ઓનલાઈન ઘરે બેઠા શોપિંગ પણ કરી શકીએ ઓનલાઈન બેઠા બેઠા આપણે બિલ બી ચૂકવી શકીએ લાાઈટ બિલ ચૂકવી શકીએ કંઈ પણ આપણે પણે ઘરે બેઠા બેઠા લોન પણ ચૂકવી શકીએ છીએ.
હા એતો જ છે ઘણા બધા કામ હો આપના મોબાઈલ દ્વારા થવા માંડી ગયા છે, હવે તો અને મોબાઈલ નો છે ને સૌથી વધુ ઉપયોગ તમે શેના માટે કરો છો.
ખાસ તો વાતો કરવા માટે આપ પણે મોબાઈલ તો યુઝ કરતા જ હોય છે ને બાકી તો હું કંઈક ને કંઈક નવું શીખવા માટે મોબાઈલ ફોનનો વધારે ઉપયોગ કરતી તેઓ જ
અરે વા એટલું સરસ છે બલબ ભ ચો પેલા તો કે નેટ પણ ટુ જી ચાલતું હતું અને એટલું આપ હતી નહ મોબાઈલમાં એટલી બધી ફેસિલિટી કે આપે કઈ યુઝ કરી શકતા હતા પણ જ્યાંથી ફોરજી ફાઈવ જ નેટવર્ક આવ્યું છે ત્યાં આપણે યુટ્યુબ પણ ખોલીને આપણે નવા નવા વસ્તુ એમાં જોઈને શીખી શકીએ છેએ નઈ
હા અને મોબાઈલ ફોન થકી આપણને અત્યારે જોઈએ આપણે નેટવર્કના જે ફાાઈવજી અનેને ફોરજી નેટવર્ક છે એના હિસાબે આપણે અ ઘણી બધી અલગ અલગ વસ્તુ પર સર્ચ કરીને સોશિયલ મીડિયા થ્રુ કે યુટ્યુબ થ્રુ ગૂગલ થ્રુ ચેટ જીપીટી થ્રુ આપણે કંઈ પણ નવું જાણવું હોય તો એના થકી આપણને મળી શકે છે માહિતી
હા હું પણ એવું જ કરું જ છું જે કે ઓફિસ ના કામ હોય એ મેલ હોય અથવા કઈ યુટ્યુબ પર કઈ માહિતી જોવી હોય કઈ વિડીયો જોવા હોય તો એના માટે કરી લઉ છું અને સમાચાર પણ જોઈ લઉ છું મિત્રોને સબંધ સગા સંબંધ જયારે તમે કેહો જે વાતો તો કરવી જ પડે તો એ પણ કરી લઉ છો અને તમને ખબર હવે તો વોટ્સઅપ દ્વારા ફોટો અને એની માહિતી પણ આપણને મોકલી શકાય પેલા ક્યાં હતું એવું બધું
હા પેલા મોબાઈલ ફોન માં આટલી બધી સિસ્ટમ ની હતી અત્યારે બધી અલગ અલગ સિસ્ટમ થકી સુવિધા આપણને આટલી બધી મળે છે એ સારું છે
હા એજ તો જ્યારથી મોબાઈઇલ આવ્યું છે ત્યારથી આ બધું આપણને એટલું સરસ થઈ ગયું છે કે દૂર બેઠો વ્યક્તિ પણ આપણી જોડે વિડીિયો કોલ થી અ વાતો કરી શકે કે છે અને વાતો થઈ શકે વિડીયો કોલ દ્વારા મેસેજીસ કરી શકે કે
હા એક રીતે જોઈએ તો મોબાઈલ
ફોટો પણ મોકલી શકીએ હા અને ફોટો પણ એકબીજાને મોકલી શકીએ. કે પેલા તોું બધું ક્યાં થતું હતું એક લેટર લખવા માટે પણ અઠવાડિયું રાહ જોવી પડતી હતી કે ક્યારે સંદેશો પહોંચીને આપણને પાછો રિપ્લાય મળે. હવે તો બે મિનિટમાં અ બધી જોડે વાતો થઈ જાય છે અને એકબીજાને ફોટો મોકલાઈ જવાય છે બધું જ કામ થઇ જાય છે.
એ વાત તો તમારી એકદમ સાચી છે. આપડે ઘરે બેઠા દેશ વિદેશની માહિતી આપી આપણને મળી શકે છે અને આપણે દેશ વિદેશમાં વિડીયો કોલ થકી બધા જોડે વાત કરી શકીએ છએ આપણે અહિયાયા રહીને દૂર દૂર લોકો સાથે પણ સારી રીતે વાત કરી શકીએ છીએ એટલે મોબાઈલ ફોન ફોન થકી આપને ફાયદાઓ તો છે પણ ગેર ફાયદા પણ એટલા છે મોબાઈલ ફોનના કેમ જેમ કે આજના આ આજના જમાનામાં જે બાળકો જે મોબાઈલ ફોન યુઝ કરે છે બાળકો માટે જે અલગ અલગ યુટ્યુબ નવી નવી એપ્લિકેશન એના થકી બાળકોની આંખોને પણ એટલું નુકસાન થઈ શકે છે અને જે અલગ અલગ વિડીિયો આવે છે એટલા ઇન્ટરેસ્ટિંગ હોય છે કે બાળકોને ઘરી થઈને જવાનું મન થતું હોય છે.
હા તમે સાચું કીધું કારણ કે આજકાલના બાળકો પણ મોબાઈલ નો ઘણો ઉપયોગ કરે છે. પરંતુ એમનો સમય મોબાઈલમાં પસાર કરવો મતલબ એ યોગ્ય નથી ને તમે કીધું જેમ કે એમની આંખોને પણ નુકસાન થાય છે અને પાછો મોબાઈલનો વધારે ઉપયોગ કરીએ તો સ્વાસ્થ્ય માટે પણ એ સારું નથી અને લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી આંખોમાં અને શરીરમાં પણ થાક લાગે ને અને તમે જોયું હોય તો અમુક છોકરાઓ તો રાત્રે મોડા સુધી મોબાઈલ ચલાવીને ઉપ પર આવે છે તો આ બધું પણ બાળકો માટે આદત સારી નથી.
હા મોબાઈલ ફોન વધારે જોવાથી બાળકોને હું ઉપ નથી આવતી અને પ્લસ જો જોઈએ તો આપણે બાળકોને આંખોમાં જોઈએ અત્યારે વધારે કિસ્સાઓમાં એવું બને છે આંખો ત્રાસી થવા લાગી છે બાળકોને
હા એતો જ છે અને હ બોલો
અને એમ આપડણે બીજું જોઈએ કે વડીલો પણ એટલો યુઝ કરે છે ફોનનો જેડી વડીલો માટે પણ હાનિકારક છે પણ આજકાલ મોબાઈલ ફોન એટલા ઇન્ટરેસ્ટિંગ થઈ ગયા છે કે કોઈને પણ એનાથી દૂર રહેવું ગમતું નથી થોડી વાર પણ જો મોબાઈલ ફોનમાંને હોય કે ફોન જો બંધ થઈ ગયો હોય તો લોકો લોકોની સાસો પણ અટકવા લાગયો એવું થઈ ગયું છે અત્યારે
આ વાત તમે સો ટકા સાચી કે જે એક બે ઘરી મોબાઈલ દૂર થઈ જાય ને તે લોકો ના સાથ અટકી જાય છે ફોન કાયો ફોન કાયો અને તમે જોયું છે કે એ લોકો પરિવાર સાથે પણ ઓછો સમય વિતાવે છે મોબાઈલમાં હો બ એમ ધ્યાન મોબાઈલમાં જ હોય છે તો એ પણ સારું નથી ને પેલા તો કેવ લોકો સામે સામે બેસીને વાતો કર હતા મોટા મોટા ભાનના લોકો સોશિયલ મીડિયા માં વ્યસ્ત થઇ ગયા છે ખટી માહિતી પણ કેટલી ઝડપથી સોશિયલ મીડિયા દ્વારા ફેલાઈ જાય છે
એ વાત તો તમારી સાચી છે મોબાઈલ ફોન થકી આપણા સંબંધોમાં પણ અસર પડવા લાગી છે એમ જોવા જઈએ તો આપણે બાજુમાં બેસેલા વ્યક્તિને પણ જવાબ દેવા માટે આપણી પાસે સમય નથી હોતો જ્યાાર સુધી હાથમાં ફોન હોય છે અને એક એક સારી પણ બાબત દૂર થી આપડા સગા હોય એ મોબાઈલ ફોન દ્વારા આપણી સાથે જોડાઈ શકે છે
હા એ તો છે અને તમારો ફોન નો કેમેરો કેવો છે સરસ છે હશે ને
હા એકદમ મસ્ત કેમેરો છે જે નવા ફીચર વાળે જ
હ મારું પણ છે ને અ સરો છે એ દિવસ દરમિયાન તો એમાં સુંદર ફોટો આવે અને રાત્રે પણ ફોટોની અ ક્લેરિટી છેને ખુબ જ સારી છે આજકાલ તો સોશિયલ મીડિયા પર મોબાઈલ કે જ અ આપણને એ બધું હોય છે ને કે સારા ફોટો આવે તો આપ સોશિયલ મીડ અપલોડ કરીએ તો મોબાઈલ તો ઇમ્પોર્ટન્ટ પણ આપણા માટે તો શું સારા કેમેરા વાળા
હા મોબાઈલ ફોન થકી આપણેે લોકોને આપણું જે વાતાવરણમાં ઘરમાં આપણે રહીએ છીએ એ બધું મોબાઈલ ફોન થકી લોકોને અત્યારે જોવા મળી જાય છે જેમ કે લોકો ફોટો શેર કરતા હોય છે પોતાની પોતાની અને બાળકો લોકોની કે બધા પોતાની ફેમિલીને પણ મોબાઈલ થ્રુ મોબાઈલ ફોન થકી અંદર લોકોને શેર કરે છે કે અમારું ફેમિલી લોકોને અત્યારે પૂછવું નથી પડતું તમારે કો કોણ છે ડાયરેક્ટલી મોબાઈલ ફોન થકી ખબર બડી જાય છે
સાચું કીધું અને તમે મોબાઈલમાં કઈક પાસ એની સુરક્ષા માટે કઈ પાસવર્ડ કે કઈક ફિંગર પ્રિન્ટ લગાડો છો
હા મારે ફિંગર પ્રિન્ટ રાખવી પડે છે બાળકો ના હિસાબે
હા સાચું કીું મારે પણ એવું જ કરવું પડે છે હું તો પાસવર્ડ જ રાખું છું ફિંગરપિન્ટ નથી રાખી હું અંતમ મારે આંગણા છોટાડી દઈ મારા છોકરા હતો એટલે હું તો પાસવર્ડ જ રાખું છું અને એ પણ છે ને સારી વાત છે કારણ કે જો ને આજકાલ ઓનલાઈન કષે કેટલા કિસ્સા પણ વધી રહ્યા છે તેની સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે નહી અને મોબાઈલમાં જો ને જરૂરી માહિતીનો પણ બેકઅપ આપણે રાખવો જોઈએ જેથી ફોન ખરાબ થઈ જાય તો આપણને મતલબ ફટાફટ બેકઅપ બીજી બધી આપે જે માહિતી હોય ને એ લેવાય જાય ખવાય નહી
હા અત્યારે ફોનમાં પણ એવી બધી સિસ્ટમ આવે છે કે જેનાથી આપણે લોકેશન પણ એ લોકોનું અ જોઈ શકીએ છેીએ અને આપને કોઈ પણ જગ્યાએ કદાચ કન્ફ્યુઝ થયા હોય તો લોકેશન દ્વારા આપણે ગમે અજાણ્યા સ્થળે પણ જઈ શકીએ છીએ
હલો
એટલે મોબાઈલ થકી આપણને સરળતા વધારે અનુભવાય છે
સાચું કહ્યું જો આ જ્યારથી આ મોબાઈલ આપણા જીવન આવ્યો છે કેટલું બધું સરળ અને સુવિધાજનક થઈ ગયું છે નહી અને મોબાઈલ એક ઉપયોગી સાધન છે પરંતુ એનો છે ને શું કે જવાબદારી પૂર્વક અને મર્યાદિત તો ઉપયોગ કરશો તો સારું છે નહી
તો તમે બરોબર કીધું મોબાઈલનો આપણે સમજદારીપૂર્વક ઉપયોગ કરીશું તો એ આપણા માટે એક શ્રેષ્ઠ ઉપયોગ ઉપાય કહેવાય
હા જો ટેકનોલોજી આપણું જીવન સરળ બનાવે છે પરંતુ સમય નું સંતુલન જાણવું પણ એટલું જ મહત્વ છે
એકદમ તમે બરોબર કીધું
ચાલ તો હવે બ વાતો થઈ ગઈ હું તને પછી પાછું ફોન કરું ઠીક છે
હા ભલે ત્યારે હા મોબાઈલ ફોનમાં તો લોકો થાકતા જ નથી વાતો કરવા રય જો સામે આવે તો લોકો ને શબ્દ ઓછા પડે
સાચું કીધું એવું જ થતું હોય છે ફોનમાં તો લાંબી વાતો થઈ જાય જો આપડી થઈ ગઈ તો ચાલ હું મૂકું પછી વાત કરું તારી જોડે
ભલે ત્યારે આવજો
આવછો